અવાજ આવ્યો?
હા હા આવે છે અવાજ.
કમ્પ્લેટ આવ્યો.
હા હા કમ્પ્લેટ આવે છે.
હા બોલો કેમ છો જય માતાજી.
હા જય માતાજી.
બોલો મજામાં?
હોવ મજામાં તમે.
ઘરમાં બધા મજામાં?
હા મજામાં બધા.
બસ બોલો તા કેવો છે વરસાદ
અહીંયા તો પડે છે વરસાદ.
એવું છે કેવું કાલનો બોવ વરસાદ છે?
હા હા કાલે પણ બોવ જ પડેલો અને આજે પણ પડે જ છે વરસાદ.
બરાબર છે. બોલો તા ચા નાસ્તો થઇ ગયો?
હા થઇ ગયો અમારે. તમારે?
બસ ચા નાસ્તો કરી લીધોને હવે આ ફ્રેન્ડના ઘરે આવેલી છું બેસીશું એ કરીશું વળી.
એવું છે.
હા વાતાવરણ હારું છે ત મા કો કશે ફરવા જઈએ એવું વિચારવા કરીએ છે વનેે
અચ્છા એવું છે.
હા.
બરાબર છે.
બોલો રા તમારે લાઈટ બાઈટ જાય વરસાદ પડે ત્યારે તમારે?
હા ચોમાસાની ઋતુ છે એટલે લાઈટ તો જાય જ ને.
બરાબર ક્યાં તમે ધાબા પર બેસો કે ક્યાં બેસીને વાત કરો?
અમના અમના તો અમે ઘરમાં બેસીને જ વાત કરું છું.
એવું છે ઘરના બધા સાથે છે?
ના ના બધા અમના મારા ફેમિલીવાળા બધા બહાર બેઠા છે અને હું અંદર બેઠી છુ.
હા તમારે ત્યાં આ દુકાન કેવું કઈ હશે ને.
હા હા અમારી અમારી એક અનાજ કરિયાણાની દુકાન છે.
એવું છે, તમે દુકાનમાં બેસો છો.
હા વરી, જયારે ટાઈમ મળે, ત્યારે બેસુ છું.
બરાબર છે. એ એટલે બધી જગ્યાએ એટલો વરસાદ છે તો, કશે બહાર નીકળવું પણ બો અઘરું લાગે છે, એમ.
હા, એટલે સુરત બાજુ પણ પાણી ભરાઈ ગયું છે, એટલે બહાર તો જવાય જ નહી એ બાજુ.
હા, અંકલેશ્વર બાજુ ભરૂચ બાજુ બહુ વરસાદ છે. બ કશે બાર એ બાજુ આપડે ફરવા જવું તે જવું જ કેમનું.
એજને.
કારણ કે બધાને જો અમુક જન ને બહાર ફરવા વાળા શોખ હોય તે, બહાર ફરેે જ કેમ ના વરસાદ માં. એજ બો અઘરું બોલો તા.
વરસાદ માં તો ગરીબો ને બો નુ
હા. ગરીબોને બો નુકસાન મેં તો આ બાજુ એવી સેવા કરીએ છે, કે કીટ બનાઈએ છે. ચોખા કિલો, કિલો દાળ, તેલ ન મ મરચું મીઠું એ બધું ભરી ભરીને, આખી કીટ કરીને, આવા જે લોકોને. પાણી ઘરમાં આવી ગયું હોય તે, લોકોને અમે આપીએે છે, તમા બાજુ એવી બધી સેવા ચાલે છે.
હા, અમારા ગામમાં પણ કરે છે, અમારા ગામના એક નજીક ગામ છે, એમા એક વૃદ્ધા સંપન્ન છે, એમાં બરા જે ઘરડા લોકો હોય, એમને રાખે છે.
બરાબર. અમારી બાજુ પણ આ બધા થતા બધા વૃદ્ધાશ્રમ છે. એમાં અમે ખુબ જ બધી મ મો કરીએ છે, બધું ખાસ આજુબાજુ બધા ગામના પણ જાય છે, ત્યાં.
તેવું છે, સેવા તો કરવી જ જોઈએ, આપણાથી બને તેમ.
હા, સેવા તો કરવી જ જોઈએ, હમ્મ.
હા.
કેવું તમને ઇન્ટરવેટ વગરનો ફોન કેવું ગમે તમને? મોબાઈલ હોય તો, ગમે કે ના હોય તો ગમે.
એમ તો મોબાઈલ ના હોય, તે જ એ જ દુનિયા સૌથી બેસ્ટ છે.
હા.
જો મોબાઈલ ના હોય, એના એની જ જો મોબાઈલ નતો ત્યારે બધા ભેગા મળીને વાત કરેલા, સાથે જમતા હતા, અને આજના ટાઈમમાં તો મોબાઈલ બધાના હાથમાં મોબાઈલ જ મોસ્ટ ઓફલી જોવા મળે છે.
હા, તો એવું જોમાં કેમકે કોઈ સાથે જમતું નથી. બા મા બાપાને પણ એટલું એ કરે છે કે, બાળકોને ફોન આપી દે છે, રમવા માટે એ બધું યોગ ગયા નથી, આપણે ઈ રડતા હોય તો, આપણે ઈ ફોનની જીદ પૂરી ના કરવી જોઈએ. અત્યારે તો બધા મોબાઈલ જ આપી દે છે, ઈ ચાલે છે કે, જ્યાં જોઈએ ત્યાં મ નાના બાળકોના હાથ માં મોબાઈલ જ હોય.
હા, પેલા તો મા બાપ ને જ સમજવું જોઈએ.
હા, પછી આપડે પણ શું કરવાનું હવે મા બાપ જ નથી, સમજતા તો આપણે બીજાને શું કેહેવા જવુ?
હા, એજ ને.
અત્યારે તો પછો વૃક્ષો નું પણ બો અવડે આવે છે, સમાચારમાં વૃક્ષો વાવા જોઈએ એમ.
હમણાં તો બધા જેમ તેમ બરા વૃક્ષ જ કાપી નાખે છે, ઉગાવડાની
હા વૃક્ષ ઓક્સિજન મળે પણ શું વૃક્ષ જ કાપી નાખે તો, આપણને મળતું ઓક્સજન જ નહી મળતું.
હા, હા, સાચી વાત.
ઘણી જગ્યા એ વૃક્ષો હોતા નહી બધા જ કાપી નાખે છે.
હા, એજને.
તમને કયા સ્થળે વધારે જવું ગમે ફરવા જવાનું?
અમને ચોમાસાની ઋતુ છે, એટલે અમને તો સાપુતારા બેસ્ટ છે, ફરવાની જગ્યા.
બરાબર છે, સાપુતારા ખુબ જ મજા આવે, ત્યાંની મેગી ખાઈએ એટલે ખુબજ આપણને મજા આવી જાય. તમને તમે ગયા છો, સાપુતારા બાજુ?
ના તો નથી ગયા અમે લોકો હજુ, અમારા ફેમિલી વાળા પ્લેનિંગ કરે છે જવાનું.
બરાબર છે, મજા આવશે, એવી રીતે એકમાં જવાનું, સ્કૂલ માંથી પણ તમે બધા ગયા હશો ને તે. મા ફરવામાં માટે.
સ્કૂલમાંથી વર્ષે-વર્ષે લઈજ જાય છે, અમને.
એવુ છે, અમારી બાજુ પણ અમાં બઉ ફર્યા છે. સ્કૂલ લાઇફ આપ, અમે બધી બહુ જગ્યા એ ફર્યા અમે.
અચ્છા એવું છે, અમારે આ વખત શાળા મા થી કચ્છ જવાના છે.
અમે રાજસ્થાન ગયેલા, જુનાગઢ ગયેલા ચોટીલા. ખાશી બધી બધી જગ્યા છે, પણ અમને પાવાગઢ જવાનું બધ નથી ગમ ચરવાનું, મને ફાવતું જ નથી, એ બધી જગ્યા પર હું નહિ જત
એવું છે.
બરાબર ગયા છો, પાવાગઢ બાજુ. બરાબર.
હા.
અત્યારે પાછુ સમાચારમાં રેપ વિશે પણ બહું આવે છે, અત્યારે તો.
હા, એજને.
રેપ વાળું બહુ અઘરુ થઇ ગયો છે, છોકરીઓને બહાર નીકળવો અઘરુ થઈ ગયો છે. છે, અત્યારે.
હમણાં છોકરીઓ બહાર જવાથી પણ બીવે છે.
પેલું તમે તેર વરસ વાળું જોયું હશે ને, એમાં ત્રીસ જણા એ રેપ કર્યો છે. એને સમય અડધા મળ્યાથી એ લોકોને સજા પણ આપવામાં આવી છે. એવું જ કરવું જોઈએ, લોકોને ફાસીની સજા આપવી જોઈએ બધાને.
હા, સાચી વાત છે.
કારણ કે, તો જે લોકોને ખબર પડે ને આટલી નાની બાળક ને, આવું થઈ શક એવા તો એવા તો ખાસા કીસ્સા છે. કે નાના-નાના બાળકો સાથે પણ આવું કરે છે, એ યોગ્ય નથી આપડા એમાં.
સાચી વાત છે.
બોલો તાર બીજું. ન્યૂઝ તો તમે ખાસી બધી જોતી હશે.
હા, અમે ન્યૂઝ રોજ જ જોઈએ છે.
બરાબર.
હમણા તો ન્યૂઝમાં મોસ્ટ ઓફ ધ આ ન્યૂઝ આ વરસાદ જ આવે છે બધે. પાની ભરાઈ જાય છે. ઘરમાંથી બહાર નથી નીકળાતું.
હા જ્યાં જોઈએ ત્યાં ન્યુઝનું એ જ વરસાદ જ બતાવે છે.
હમણાં પણ આઈટીઆઈ કોલેજ સારા બધામાં બે દિવસની રજા પણ હતી આગાહીના કારણે.
હારુ તો આજની પણ આગાહી ફૂલ છે, કાલની પણ છે એટલે અઘરૂ જ છે આપડે બધાને.
હા એ પણ છે.
કેમ કે આગાહીના લીધે કોઈ થી કોઈને બહાર ફરવા જવું તે પણ ના જઈ શકે. કોઈને કશું કામ કરવું હોય તે ના ખેતી ના કરી શકે કઈ જ નઈ.
હા સાચી વાત.
તો હવે ખેતી પણ શું કરવાનું ખેતીમાં જઈને પણ એટલું પાણી જ હોય. એટલે ખેતીમાં પણ ના કરી શકાય.
હા સાચી વાત.
ને ઘરમાં ને ઘરમાં રહી ને કેટલું આપડે એ કરવું.
હા સાચી વાત છે. હા
ત આવું વાત તમને કયું ઋતુ ગમે વધારે?
મને સૌથી વધારે શિયાળો જ ગમે છે.
કઈ ઋતુ ગમે તમને?
સીયારો.
શિયાળો કમ તમને શિયાળો ગમે?
એમાં ઠંડી હોય, પછી રાતે બધા ભેગા મળીને અમે તાપનું જેવું કરીએ, એવી રીતે અમારે બધાને મજા આવે.
બરાબર છે. બધા આજુબાજુના ભેગા થાય ને તાપણું કરવાની મજા આવતી હશે.
હા એટલે જ ને.
અમે પણ આવું જ કરીએ. ફળિયાના બધા ભેગા થઈએે, શિયાળામાં મસ્ત રમતો રમીએ બધી. પછી મોડા લગીને કઈ ઠંડુ બન્ડુ ખઈએે એમ. ને મસ્ત તાપડું ને એવું બધું કરીએ.
એવું છે.
હા અમારે આજુબાજુના ખાસા બધા ભેગા થાય. ફ્રેન્ડ લોકો, આટી, કાકી લોકો અમુક કહીયે ગેમ રમીએ નવી નવી જેવી. આ કાકી લોકોને બાળપણમાં બધી યાદગારો એમની કરાવીએ.
હા હા.
એમને યાદ તો આવે પેલા એનું કે અમે આ રીતના આ ગેમો રમતા તા. પછી એમની બધી પેલાની સ્ટોરી કે કે અમે આવું કરતા તા આમ આ કરતા તા એમ.
એ લોકોના ટાઈમનું જાણવાનું પણ આપણને ખુબ મજા આવે. એ લોકોની વાત પણ. સાંભળવા જેવી હોય.
હા સાચી વાત છે. એમની લાઈફ બેસ્ત હતી પણ એ લોકોની પણ.
હા અને આપડા ટાઈમમાં તો મોબાઈલ જેવા આવી ગયા છે તે શું કરવાના.
હા સાચી વાત છે. આપણામાં તો બધા મોબાઈલ જ એટલા જોવે. કોઈ શાંત એથી જઈ જ નઈ કરે. હરીમરીને કોઈ રેજ નઈ.
હા.
બરાબર. બોલો બીજું તમે. કેવુ ઘરમાં બધા? ઘરમાં બધા મજામાં?
હોવ મજામાં છે બધા. તમારા ઘરમાં?
બરાબર. રીલ્સ બીલ્સ તો અમે બધા ભેગા થઈએ, એટલે બધા રીલ્સ ઉતારશે. આ કરશે, એટલે ખુબજ મજા આવી જાય.
હા.
આપડે બધું આ સિવણ ક્લાસ ને, એવું બધું તમારે બાજુ શીખવાડવામાં આવતું હશે ને બધું.
હા, હા, આવે જ છે ને, અમારે શીખવાડવા માટે.
એવું જે બધું શીખી લેવાનું, બધા શીખતા ગયા હશે ને.
હા, અમારા ગામના બહેનો, ભાભી બધા જાય જ છે શીખવા.
બરાબર.
હા.
તોછ ને, વટમાં આપડે બધું કેવું તમે પહેર નવું-નવું
સુરાતમાં તો અમારે શું હોય? એ વધારે તો વધારે કુર્તા પહેન અમુક લોકો સારી પહેરે.
એવું છે, મસ્ત-મસ્ત સીવવાનું મસ્ત પહેવાની મજા આવે કે, પોતાના હંચો હોય. વી પીવા કરવા પહેરવાનું, હો કેવી મજા આવે પહેરવાનું.
હા, એ પણ છે.
એક મારી બેને કેવું કર્યું ખબર? એક ચડ બનાવ્યો છે. એક હું ચો ન ની ચ બોલો આવું કર્યું છે.
એવું છે?
હા.
હા, એ તો શીખતા હશે, ધીમે-ધીમે શીખી જશે એ પણ
હા, પણ અમે બધા ભેગા થઈને એટલી ઉડાવીએ બેન, નીકોલ
એવું છે?
તો
અમારા પણ મારા એક મોટીવેેશ છેન ને, તે પણ હજુ અમારા ઘરે નવો સચોલ આવેલા ને. તે ફર્સ્ટ ટાાઈમ એ, શીખવા બેઠા ને, એ બોલો સંસસ બગારી એમને પણ હજુ શીખવાની જરૂર છે.
એવું છે, એટલે નવું હોય, એટલે બધાને જઝઘરું પડે.
હા, એટલે જરૂર છે એમને.
તમારા મોટી બેનને ભય હશે, એમને. બરાબર છે.
હા.
બોલોરા બીજું
તમારી બાજુ બીજું શું? રાષ્ટ્રનું કામમાં શું ચાલે છે?
હાલમાં અત્યારે કોઈ કશું થયા નહી. હાલમાં એવ બધું નથી ચાલતો, હા.
કઈ આરએસસ કઈ ચાલે છે.
ના, એ બધું ના વાત થાય શકે, એ બધું નથી. ચાલતો.
હા, બીજું કઈ?
સ્કૂલ માં બધું કસરત નર શીખવા છે ને.
એવું ખાલી ચાલે, અમારી બાજુ આવું બધું ના ચાલે.
હા.
ત્યાં ગરીબો ન નહી, બધું ચાલે હો.
અમારા બાજુ પણ એજ થાય છે.
બરાબર ગરીબનું દાન કરવાનું, એવું બધું ચાલે બોલ.
હા, હા.
બોલ હતા બીજું?
બીજું તો કઈ છે નઈ.
સી ચોમાખા તો ભુજયા ખાવાનું મજા આવે.
હા, સાચી વાત.
ખુબ જ મજા આવી જાય, ખાવાની કેમ બધા ભેગા. બનાવતાશેને બિરયાનીઓ.
હા, અમારા બનાવે ને રા
શું નાસ્તો કયરો તમે? ચા જોડે શું નાસ્તો કયરો અતારે.
હમણા ચા જોડે મેં પાસ્તા ને, મેગી બનાવેલ.
એવું છે, આપડો ટાઈમ લિમિટ પૂરો થવા આવ્યો છે હવે.
હા.
પછી કરીશ હવે થોડી વાર માં.